હાલો હું કરસ?
બસ બેઠી.
ખાઈ લીધું? આજે કા બીજ લાગુસ?
હા
હમમ
તું હુ ભણે?
ટીવી જોવશ, ખાઈને ઊભી થી હમણાં.
તે કૈયન ખાતી તી, તે હમણાં નવરે તેઈ?
લી ખાધું, વાહીંદા પોતા કર્યા, થામડા ધોયા
હા
હમ પશી તારી હારે વાત કરી.
હું તો જો હુંતી સવારની નાઈ ધોય, દેવા બતી કરી, ત્યારબાર થઈ ને હુઇ ગય.
હે ક્યાંય ફરવા ન જ જાવું?
ક્યાંય નથી જવું, ક્યાં ફરવા જાય? અપાસો એમ
લ્યો આજ બીજ નથી.?
બીજ છે તે અમે જાયું હોય અમારી સમાજમાં છે ને
હ
તે નાસ્તો એ બધીશે ને?
હમ
જાયું
હ દઈ ગયા જડ તો દઈ ને તમારે કા?
નય આવે.
તો
નાશતો હોય.
હમ
બટુંક ભોજન છે.
હમ્મ
જરદો તો પરસાદી માં હોય ખાલી-
હા, એમ છે.
નહી હાજે નઈ આમ ધજા ચઢાવતા જાય ને પગે લાગતા જાય ને પરસાદી દેતા જાય એમ,
હમ્મ
ના નાસ્તોતો શે ના હાજે શે. હા આઈ જે તુંય.
ત્યાં ચોક માં હોય ને-
રામાપી ના મંદિર હશે એમ કીધું-
હમ- તો તમે છે અમારા અં અંદર- અંદર મંદિર છે ને રામા આપ દવાનું-
હા તમારે તનેયાં હતું ઓલો પડે દેલવારા-
ન્યાંય છે ને અહીં છે તો અહીંયા કરવું પડે ને મંદિર છે તો પરસાદી તો-
હા
ત્યાં તો કોઈ ન જાય પપ્પા દેલ વાળ તો-
ગામ અત્ર અત્યારે વરસાદ નું કોણ છે.
હા એટલે જ ને.
કાલ કદાચ અમારવામા્યા જાય નયો અમાર તો વરસાદ નથી?
અમારે આજે નથી તડકો સે અમારે-
કાલ જાણ જમા મામાનિયા-
હે, તાલાળા-
નાહી, રામપરા-
કેટલા મામા છે, તારે?
મારે બે-
હમ્મ અમારી જેમ અમારે બે જ છે,
તાલાળા તો મારા માસી છે મોટામાંથી છે, ને બધેથી ઈ-
કેટલી બેનો તારા મમ્મીને-
મારી મમ્મી ને મારી મમ્મી થાય ને પાંચ બેનો-
હે તો મારો તો મોટો વિસ્તાર છે, તારે તો માસી કેટલી હોય કા માસી ની છોકરીયુ ઘણી હોય,
જો મારા મોટા માસી સે એઈને ત્રણ છોકરીયુ
હમ્મ હ
પછી મારી મમ્મી તો અમે બે બેનું-
હમ્મ
પછી મારા મમ્મી થી ત્રીજો નંબર છે ને, એના છોકરા નથી એક કઈ-
હા, પછી બીજા માસે છે ને ચોથા નંબર ના-
હમ્મ
એને બે છોકરીઓ-
ને છેલ્લો નંબર છે ને, વેરાવર
હ હ
એને એકજ.
વધારે સીધા-
હા
તારા મમ્મી હું કરે-
મારા મમ્મી તો સુઈ ગયા,
મેં મારી મમ્મીનું
હ તારા મમ્મી હુઈ ગયા,
ટીવી જોઈ સ એમ તો, મારી મમ્મી તો.
મારી મમ્મી તો કામેથી આવે, ખાય ને હુઈ જાય અત્યારે.
હમ અમારે મત છે હ- જયા હુદી કામ કરું ત્યાં સુધી જાગે પછી હમણાં ટીવી બંધ કરી દો એટલે હુઈ જાય,
નાહી હો હું તો ખાઈ લઉં ને એટલે જઉં ટીવી ચાલુ હોય ને ટીવી એ બંધ કરી દો પછી એમનેમ સુઈ જાવ, લાઈટો બંધ બાળિયું બંધ દરવાજો બંધ પછી બાર ની- હા અંધારું મને અંધારા માંજ નીંદર આવે-
હા, આવુંજતુંમાં નો આવે લાઈટ ચાલુ હોય તોય નો આવે,
હા,
કાલ જાય કે પાર્લર માં?
હા, તું?
નક્કી નથી
કેમ?
કાલ મારા મામાના ન્યા જવાનું કદાચ થાય, તો મારી માસીને જઈશ ને, તો એમ કે આટો મારી આવું. કેટલા દિવસથી, કેટલા દિવસથી, હુ કેટલા વરહથી ગઈ નથી,
હા, તો વાત તો કરા ને?
હા, કાલ, કાલ પાંચક વાગે કરા ફોન.
પાંચ વાગતા, હા. કઈ જ જોતું?
હા, હું કળા તને હામેથી.
હમ આમ ડીલીટ બતાડસ કા?
હા
તો ભલે મિલિટ બતાડે પણ, એની રીતે ફોન કટ થાય ને, તો જ આપડે કાપવાનું
હા, ફોન તો ઈ, એની રીતે જ કટ થાઈ.
એટલે તો કવ, તો જ લીટટી ભરાય ને, તારે આયવી ભરેલી લીટ, લીટી?
હ મારે ચાર, ચાર પોઈન્ટ બતાવેશ.
મારા આખી ભરાઈ ગ્યુ, એક.
એક ભરાઈ ગયા આખી? મારે નથ ભરાણી હો!
એ, આપડે કાલની નો ભરાઈ ગઈ? એક.
નહી, મારે કાલે નથી ભરાણી, મારે એક પોઈન્ટ ઘટે, ચાર જ થઈ સ.
કેમ થયું, તો મારામાં તો એક ભરાઈ ગઈ આખી.
પર તું અમારી પેલા બધી હારે વાતું કરતીતી ને?
એટલે
હા, એટલે ને ઓલા આરતી ભાભીની હારે, પસી બીજી, બીજી કોની હાર વાત?
ઓલી, સોનુ ભાભી હારે,
હા, સોનું ભાભી હાડે ને, આરતી ભાભી હારે વાત કયરીતી ને એટલે ભરાઈ ગઈ હસે.
હમ ઈ તો એને ન્યાંથી કયરોતો, એટલે હું વાત કરતીતી એલી, તો એનામાં ભરાઈ.
એમ ન હોય. જેવા કર્યો હોય કે ના કર્યો હોય એમ ના હોય. વાત થઈ ને એટલે ભડાઈ જાય.
હેં તો આપડે કાલની વાતું કરતીયુંતયું, આપડે એ એક અરધી ને અરધી જ હતી, એ આખી ભરાઈ ગ
મારી હજી ભરાણી નથી, હવે કેમ ખબર પડે કંઈયે ભરાય ઈ.
ભરાય ગી કેટલી સે એટલે?
એટલે એમાં ચાર બતાવે સ, પાંચ થાવી જોઈએ પણ પાચ થયો નથી.
ચાર જ ભરાય એક તીસ
હા, એટલી જ થઈ, ચાર જ થઈ.
હમ પછી જેમ જેમ ભરાતી જાય ને, એમ ઉપર જતી જાય ને પછી બીજી લીટી નીચે આવે ખાલી.
કેમ છો
હા પણ મારામાં નતું આવ્યું એમ કક બીજામાં એમ બતાડીસ બીજી ભરાઈ ગયું હોય ને એનું
બીજા માં એવું આવા દે આપડા માં આવીએે
હા તોલી આયવી ને હવાર ના પોરવા મને સોનુ ફાપ્યું
હા મને હા
આપડે તો બે ત્રણ જણી વાત કરવાની છે ઈ કેય કે એ ભાઈ તો એમ કીધું તો મેં એને એમ કીધું મેં ક બે ત્રણ જણી વાત કરે ને તમારા જે પ્લોટમાં હોય એની હારે તમે એક બાય હાર વાત કરો
હા ઈ એક જ જણ હારા વાત કરવાની એલી
તો આ તો તમારે એની હારત કરવાની હોય તો ઈ કેય કે ના ઈ કેય કે તમારે હારે કરવાની ને પછી વાસની એક બીજી છે ને એની હારે કરવાની
એ ગાંડી છે
કે મેં ના પાડેલી તો કેય કે હાલો આપડી ભાઈ ને ફોન કરીને પૂશી લઈએ
પૂશી લેવાય ને
હા તો ઓલી મીનાક્ષી નથી મેં કેતી નથી કે મારી દોસ્તારી છે એનો એ ભાઈ જ છે આ એનો દે ર છે
હા હા અને મીનાક્ષી ભાભી
હા તો એને મે ફો એ એને મેં ફોન કર્યો મને કેય કે તારા નંબર ત નંબરું ક કે એમ ન દેવાય મારે તો એક ખર વાત થઈ ને
હા
હા તું તો કે એમનો દેવાઈ કે કે કે ના ના કે બે હાર વાત થાય કે કેવું કઈ ન હોય કેકે તારા નંબર દે મને તો મેં કો પેલા પૂછી લ્યો પછી દઉં
હા એ જે ભાઈ છે ને આપડે ઓલામાં ન્યાં ફોર્મ ભરતો
અ અ
એની મારા મારી માસીની છોકરી હગાઈ થવાની હતી પેલા
હે
હા તી મારી માસી ની છોકરીને છે કે અમારી માસી સે ને હામ હામે કીધું ને
હ
એની બેન નું ને મારા ભાઈ નું તો કેય કે નહી હામ હામું નઈ તો તમારી માસે કે તારી વધારે તો મારે થોડીક વધારા છે
સાચી વાત
પાછી ના પાડી દીધી તેને કડી બેની હગાઈ થવાની
હમ હા ઈ તો ખબર છે મને તી મિનાક્ષી દેર હાર વાત કયરી તેના દેર ફોનમાં બોલતો હતો કે વાંધો નહી કે બે બે જણી હા તો વાત કરાય એવું કઈ નથી કે
હા તો કરાય ને
પતી એની હારે કયરી મીનાક્ષી હારે પેલા
હા
હવારે કઈ રીતી ને તને કર્યો તો તું ઉપાડો ની ફો આઠ વાગે હાડા આઠ વાગે
હાડા આઠ વાગે મારા પાહે ફોન ન હોય મારા પપ્પા પાહે હોય
હાથ તારા પપ્પા ઉપાડ્યો તો પછી મેં પાછો રાખી દીધો તા એનો ફોન આવ્યો મેં કવ કે વાત કરાય તો કરું તો કે કે હા હા ઈ કેય કે તેના દેર હાર વાત કયરી તો ઈ કે કે હા બેન ઈ કે કે વાત કરાય ઈ કે તમે કોકા હાલો હતી પછી એ એના નંબર તો હતા જ મારી પાઈ એના નંબર એની પાઈ મારા હતા તો એ ફોન કર્યો પછી એની હારે અડધી કલાક વાત કયરી પછી કટ કર નાખયો તા ઓલી સોનું ભાભી આયવી હું ક તમે મીનાક્ષી ના નંબર લઈ ગયો મીનાક્ષી ના નંબર લઈ લીધા સોનુ ભાભી
હા તે હોશે તે કાલ બસોલા આરતી ભાભી નથી
એના નંબર લઈ લે એના નંબર છે, મારામાં એના પાસે હું કાલ કરાતો
તેેને
અલા આરતી ભાભી છે, ને ઈનો ને તારો બેનો રાખા બરાબર
હા પ આરતી ભાભી ક્યાં છે, તારી આ વાસમાં છે, ઈ કે ઈ વાસમાં
આવાસમાં સે ઓલા નથી દરાણી જેઠાણી બેય
દેરાની છે, એલી હા હા હા મિતેષની વોવ ને?
હા.
ને એ કોલેજ
હા.
એની પાહેથી હા એમ કરજે એક એની હારે વાત કરજો એક મારી હારે
હાય એમ કરા
તો ઓલી નું કેતી તી ને તું ઓલા લોકો બીજી બેન તમે કેતાતા ઈ
તું નથી કેતી કે મને કેતા તા તા તો મને પેલા કેવું જોઈએ ને એમ
રેખા માસી હા તો રેખા મા સી હાતી એક નંબર રેખા માસી નો તો લઈ લેતો રેખા માસી ને તું ને હું આપડે ત્રણે વાતુ કરીશુ
હમ.
ત્રણ જણા થઈ જાય ને મારે
એટલે તો કોવ વિ કે કે ત્રણ જણા આપડે કરી હકો તમે ત્યારે વા
કરવી હોય તો નીકળતો એ બે નું જ કે તાતા કે બે એક બે ભાઈ એક જણા ને ગમે એને ફોન કરવાનો
હમ તા સોનુ ભાભી કે કે મારે કોઈ ઓલયુ ઉત્પાડતું નથી કેય કે પછી મારા એ લઈ લીધા તો હું કક હાર લો તમે કરજો બીજુ હુ તો મારી હારે વાત
ગામ ના નંબર ગાલા તો તારો ડોહો કે ભાઈ હિંગ થઈ જાય એને જેમ
હાજ ખાલી ત્રણ ના જ દીધા એક તું એક મીનાક્ષી ને આ સોનું ભાભી ત્રણ જોયું છે, બ બીજું કઈ ન
હા.
તું ખાલી એક ના લઈ લેજે કા બે ના લઈ લેજે
તું રેખા માસી ના લય
હા આપડે ત્રણ જયણું થઇ જાય
હા.
હમ બોલ બીજું હું હાલે
કઈ ની જો આ એરફોન હાથમાં છે, તો હું કેવાય આમ થી આવીન ડબી કરુંશ
હે ક્યા સેલ પોલોલા
હા.
ક્યા સે એટલે
હોતા અયા હોતી સેટી ઉપર
હમ સર
હવે આતો હું તો ઘરે જ હોય મારે ક્યાં જવાનું હોય
હમ અમે આખો દી ધરે હોય
હું આખો દી ઘરેને ઘરે જ હોય ઘરની બહાર એ ન હોય ઘરમાં જોય
બી કે કે ભાઈ ઓ કે કે બધી ગ્રુપમાં હતું કરવાની એલી જે ગુપ બાાયું હોય ને બધુ બધી હારે વાત હા તો કે બધી હારે વાતો કરવાનુ અલી ઓ બધી હારે કેમ વાતું હા
બધીય ના નંબર ક્યાં હસાવા